હલો સેમ છ
તો કેમ છો?
હેલો હેલો.
હલો. હા હ. મજામાં છું, તમે કેમ છો?
હું, પણ મજામાં છું.
બ
આજે સ્કોસે બનાવ્યો.
વાહ એમાં શું. બનાવ્યું.
નીકળતા કેમિકલ્સ, પર્યાવરણ ને એને કેટ વિશે
હા. આ એક ગંભીર સમસ્યા છે. ઇન્ડસ્ટ્રીઝ માંથી ક્યા. હેલો.
ઇન્ડસ્ટ્રીઝ માં વિવિધ કેમિકલ ઝેરી પદાર્થો નીકળી શકે છે.
હા, આ કેમિકલ્, આ કેમિકલ્સ, ક્યાં જાય છે.
કિલ્લા થઈ જાય છે અને કેટલાક પાણીમાં
એટલે હવે એને પાણી પ્રદુષિત થઈ જાય છે.
હા, બિલકુલ.
પાણી પ્રદુષિત કઈ રીતે થઈ શકે.
પોતાનું ગંદુ પાણી છોડી દે છે.
એનાંથી શું થાય.
પાણી પ્રદૂષિત થાય છે. અને ને જળ થાય છે.
હા, મછલીઓ પર પણ અસર પડે ને
હા, હા પણ શકે છે.
હા, તો બહુ ખરાબ વાત છે.
હા, હા હા, માટે જરૂરી છે.
હવે પ્રદૂષણ વિશે શું કરીશ.
ફેક્ટરી ની. જેમને એ માંથી. નીકલતું જ કરે છે. એનાથી લોકોના સ્વાસ્થ્ય.
હા, શ્વાસની તકલીફ અને અ બીજી બીમારીઓ થઈ શકે છે.
બાળકો અને વૃદ્ધો. તો પણ,
બિલકુલ તને લાગે છે. કે બધી ઇન્ડસ્ટ્રી ખરાબ હોય છે.
ના, ની છેે. પણ તેને જવાબદારી ઓની સાથે.
એટલે. પોલ્યુશન કંટ્રોલ કરવું જોઈએ. ને
હા કરવું જોઈએ. સર બનાવેલો છે.
હા. પોલ્યુશન, કંટ્રોલ, માટે કાયદો અને નિયમો છે.
એની પાલન કરવું
બિલકુલ
વેસ્ટ વોટરને ડાયરેક્ટ નદીમાં મૂકવું
ના ના પેલા ટ્રીટમેન્ટ કરવું જોઈએ.
ટ્રીટમેન્ટ એટલે.
ટ્રીટમેન્ટ એટલે ગંદુ પાણી સાફ કરીને પછી છોડવું
હા આ સારી પછી પ્રદુષણ ઓછું થાય
હા આ સારું કું છું તોું એનાથી પ્રદુષણ ઓછું થાય ટેકનોલોજી પ્રદુષણ ઓછું કરવામાં મદદ કરી શકે
કરી શકે એડવાન્સ ફિલ્ટર અને
હા આ તો વાત તમારી સાચી લાગે છે એડવાન્સ ફિલ્ટર અને ટ્રીટમેન્ટની હેલ્પ હેલ્પ સાથે તો કરી શકે વૃક્ષો પણ પોલ્યુશન ઓછું કરવામાં મદદ કરે ને
હા દૂધ બનાવવામાં મદદ કરે છે
એટલે ઇન્ડસ્ટ્રીની આસપાસ વૃક્ષો ઉગાડવા જોઈએ ને
હા તે બહુ સારી વાત છે કે લોકો આ સમસ્યા વિશે ફ ચાલ
હા કેટલાક છે પણ હજુ બધુ જાગૃતિની જરૂરી છે
આ વિષય બનાવવો જોઈએ
હા જરૂર કારણ કે બાળકો ફ્યુચરની ના નાગરિક છે અને આ તો બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે
હમ જો આે આજેથી ધ્યાન નહીં રાખી વધી શકે
બિલકુલ ક્લાયમેટ ચેન્જ સાથે પણ આ સંબંધિત છે ને
હ હા હા ક્લાયમેટ ચેન્જ ન એક કારણ બની શકે
હા આપણેે વ્યક્તિ તરીકે શું કરી શકીએ
પર્યાવરણ વિશે જાગૃતિ ફલાવીએ પોોલ્યુશન વિરુદ્ધ આવાજ ઉઠાવવી
હા તને શું લાગે છે ડેવલોપમેન્ટ અને એન્વાયરમેન્ટ વચ્ચે બેલેન્સ હોય જોઈએ
ચોક્કસ ડેવલપમેન્ટ પણ જર્મ પણ જો એન્વાયરમેન્ટ કચ્છ જ રહેશે
બિલકુલ તું તો સાચું વાત કુંશ તો આપણો સંદેશ શું
ઇન્ડસ્ટ્રી એ પોલ્યુશન ઓછું કરવું જોઈએ અને એનું રક્ષણ કરવું જોઈએ એ
હા આ તો વાત તમારી સાચી છે ઇન્ડસ્ટ્રી આ તો બહુ પોલ્યુશન કરે છે અને અ ઇન્ડસ્ટ્રીમાંથી નીકળતી કેમિકલ્સ આ તો પર્યાવરણ નું ખરાબ કરે છે આ નદીનું અને એના નીકલતી એના નીકલતી ધુવા એન્વાયરમેન્ટ પણ બહુ અસર કરે છે
તે તો છે જ ઇન્ડસ્ટ ઇન્ડસ્ટસ્ટ્રીથી જ ધૂ ધ ધ માણસના હેલ્થ ખરાબ કરે છે કારણ હોય છે જે માણસની હેલ્ સાથે જ અ કેમિકલ છોડે છે અને છે તોના તેમને સ્કીન એ પ્રોબ્લેમ
હા આ તો વાત તમારી સાચી છે ઇન્ડસ્ટ્રીથી નીકળતો ધુવો ઇન્સાનો ન લંગ્સ માટે બહુ ખરાબ હોય છે હાનિકારક હોય છે એનામાંથી લોકો ન હોસ્પિટ ટલ જવાના પડે
કેટલાક લોકો તો ન કિનારે અને કેટલાક લોકો તેમાંથી પાણી પણ પીએ છે તેમના સ્વાસ્થ્ય માટે તે બહુ હાનિકારક છે સરકાર કઈ કરવું જોઈએ જોઈએ જેનાનું ક થઈ શકાય
બહુ સાચી વાત કહે છું તું અને ઇન્ડસ્ટ્રીથી નીકળતા કેમિકલ પાણીમાં જશે અને આ આ કેમિકલ્સ મછલીઓ પર પર અસર કરે છે એના દતદેવ છે
આ કેમિકલ્સ સાથે કેમિકલ્સ પણ હોય છે જે આપણા ઓઝોનર જેનાથી આ સંદેશ ડાયરેક્ટ આપડા ઉપર પડી શકે ઈ ને ઘઉં બળા પ્રોબ્લેમ થઈ શકે આજેથી કંઈ કરવું જોઈએ આપ પોલ્યુશન
હા આ તો વાત તમા મારી સાચી છે લોકોને
હા જો આજે આપણેે આપો બોલો બોલો સોરી
શું બોલું
હા આજે આપડે આ બધું કે તો આપડે તું વાત ની ખબર આપણે આવતી જનરેશન્સમાં માટે બહુ પણ આ બધું નુ જ્ઞાન હોવું જોઈએએ
હા આ તો વાત તમા મારી સાચી છે એનાના જ્ઞાન લોકોનું હોવું જોઈએ અને ટ્રી પ્લાન્ટેશન બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે
જેટલા થઈ શકાય તેટલા વૃક્ષારોપણ કરવું જોઈએ આ દરેક નાગરિકને પોતાની જવાબદારી સમજવી જોઈએ કારણ કે સ્વચ્છ પર્યાવરણ બધાનો
હા આ તો કયુ સાચી કહે છે દરેક નાગરિકને આ જ જવાબદારી સમજવી જોઈએ બહુ સરસ વાત કરું છું તું તો ચાલો
હા મળીએ પછી જય શ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ